શું કરો ઈ?
નમસ્કાર રણજીતભાઈ.
નમસ્કાર નમસ્કાર હું ચાલે હે કયો?
બસ, એકદમ શાંતિ. હા જમી કરીને બહાર નીકળ્યા કઈ લાવ રણજીતભાઈ ને યાદ કરૂ શું કરે છે શું નઈ હમણાં
અમે તો ભાઈ આજકાલ તો દિલ્હીનો પ્રોટેસ્ટ જોઈએ. દિલ્હીનું પ્રોટેસ્ટ જોઈએ નીટની એક્ઝામ વાળું
તમે શું કરતા હતાા તમે જોવો કે નહી જોતા નીટ એક્ઝામનું પ્રોટેસ્ટ
પણ આ
આ અમે હા
હા એટલે મને નથી લાગતું કે જંતર મંતરનું પ્રોટેસ્ટ હજી ચાલુ રહે.
અરે ભાઈ કશું નઈ આ એજન્ડા હે ઓમો ચો દિલ્હીની ક્યાં ગયા સ્ટુડન્ટ તો ભાઈ હે જ નહી અંદર સ્ટુડન્ટ કઈ જગ્યાએ દેખણા તમને. તમારા પેલા ગુંડાઓ ઈ બરોબર હતો સરકારના ખોટા બદનામ કરવાના દિવસો ઓમો પબ્લીિક હા મુ તો કઉ જવા વાળીએ ગોડી કેવાય આને ભાઈ તમારા તમારા નીટને લઈને એક્ઝામ ને લઈને પ્રોટેસ્ટ કરો સુખ શાંતિથી બેઠા બેઠા કરો પ્રોટેસ્ટ.
કોણ તમને ના પાડે હે
સુખ શાંતિ થી બેઠા બેઠા પ્રોટેસ્ટ કરાય ભઈ અનશન અન્ના હજારે જેવું કરાય.
હા એ નાના નથી.
અને એવું ભૂખડતાલ ને બુખહડતાલ ચો કરીએ ખાઈ પી ને શોનતી થી અનસન ના કરીએ.
સાચી વાત
હ
કે બીજું હું ચાલે હ હમણાં તો પાટણમાં ભી અ પાટણ માં તો બે અંજન માં તો પોલીસ વાળાએ ઉપર લીધા અમદાવાદ
પણ ભઈ હવે એ ખબર જ પડતી આ લોકોને બુદ્ધિ જ ભોગતી નહીં તયે જ નહી યાર હ, પણ કેવા જેવું જ નહી ભાઈ આ તો સરકાર નો સવાલ નઈ ભાઈ સર કાર હારી જ છે ભાઈ સરકાર ખરાબ નહીં પણ તમે જે જેની વાત જેન જેની વાતો લઈને નીટ એઝામ બરોબર હેાઈ પેપર ના ફૂટવું જોએ એજ ના ભાઈ આનાથી એક્ઝમે લઈ લીધી રિઝલ્ટ આ આઈ ગયું. હા, ફરીથી સરકારે એક્ઝામ ના લેતી હોય તો અલગ વાત છે. હા. અરે એજ ને યાર સરકાર એક્ઝામ બેક્ઝામ ના લેતી હોય તો અલગ વાત હૈ.
એના કારણે સરકાર શું લેય છે.
સારે છે. બીજું કયો ચાલે ત તમારે નઈ જઉું પ્રોટેસ્ટમાં.
ના ન
અલ્યા આ ગુજરાતી છોકરા તો હોય શયાર કહેવાય ગુજરાતી છોકરા આવ પ્રોટે વોટેસ્ટમાં ભાગ ભજવે જ નહીં. હા, ગુજરાતી મોણસ યાર પ્રોટેસ્ટ ભાજ ભજવે.
ના તો જ. બીજું કો રંજીતભાઈ.
ભાઈ બીજું એકદમ ભાઈબંધ સોંતી યાર એકદમ હમણાં તો તમે બોમ્બે બોમ્બે જયા નહી
અમણાંથી તો નહી જવાનું થયું થોડુંક બંધ છે કારણ
એવું એમ.
કારણ કે કંપની બી હોશિયાર થઇ ગઈ કે
આરા જૈન તો જળસાજ કરી હા બે દિવસ થી આગળ મુંબઈ મિટંગ માટે બોલાય સારી વાત છે.
તમારું પેલું હોટલનું કામકાજ કે હોટલનો બધુય કલર બલર થઇ જયો પણ હવે મીટર.. માંજ્યું હ મીટર આવે પછી લાઈટો બાઇટો ફિટિંગ કરાવું.
બરોબર. બાકી અપ્રોક્સ બધું કામ પતી ગયું છે એમને.
હ મોસ્ટ ઓફલી બધું પટી ગ્યુ. હવે લાઈટિંગ કરાઈને પહી થોડું સોસપાટા મારીને પહી ટેબલને
તો મોસ્ટલી તમારું બધું
હ મારે મસ્ત મસ્તબી પતી જ જ્યું હ હાઇઠ ટકા કોમ પતી જ્યું. હાઇઠ ટકા એટલે ઓમ તો હો એ હો ટકા પતી જ્યુ એ તો મિ ટર નહી આયુ એટલે લાઈટનું કોમ ચાલુ નહી મીટર વગર લાઈટનું કોમ ના થાય ને પાહુ.
એટલે અંદર તમે.. બધું કાઠિયાવાડી ટાઈપ રાખવાના છે કે બધું મિક્સ?
ના ના ભઈ. કાઠિયાવાડી, પંજાબી, ગુજરાતી, દાલબાટી એ રીતનું
ઓકે.
હા એજ ન.
ક્યો બીજું હું ચાલે? હમ્મ એજ ને